અ હા શું કરો છો
હા બસ આ બેઠી જો આ જોતી તી ટી વી થોડી વાર ફ્રેશ થવા માટે તમે શું કરો છો?
કઈ ના બસ આ બેઠો તો હું બી અ તમારી હોબી છે ટી વી જોવી કે પછી
હા મને ટી વી જોવું ગમે એટલે કેવું કે આમ ટી વી જોઈએ તો થોડું આમ માઇન્ડ ફ્રેશ થાય થાક થોડો ઉતરે એટલે થોડી વાર પંદર વીસ મિનિટ જેવું ટી વી જોઉ પછી સુઈ જાઉ
અ હા એ તો એક સારી બાબત કેવાય કે કેમકે આખો દિવસ કોઈ બી વસ્તુ ટી વી જોવી કે પછી ફોન જોવો ના યોગ્ય કેવાય પણ તમે જેમ કીધું એમ કે પંદર વીસ મિનિટ આપણે દિવસમાં જોઈએ તો એ સારું જ કેવાય એમ ખરાબ ના કહેવાય અને આપડી હોબી છે તો તમને મતલબ ટી વીમાં શું જોવું ગમે પિક્ચર છે મુવીસ કે શું
એટલે મોસ્ટ ઓફ તો જમતા વખતે મેં કે તારક મહેતા કે એવું કંઈક જોઈ સિરિયલ ના હું ફ્રી ટાઈમ બેઠી રઉ છું કોઈ મુવી સારી હોય તો એ જોઈએ એવું છે તમને ગમ
હા ટા તારક મહેતા તો અમે બી ખાતા ખાતા જોઈએ છીએ અને કેવું એમાંથી આપ અને ઘણી બધી વસ્તુઓ આપણને શીખવા મળે અને કોમેડી છે અને કેવું કે એવું કઈ વસ્ તુ નથી એક્શન કે ડ્ર એવા ડ્રામા કે આપણને કઈક ઊંધું શીખવા મલે
હા એ પણ છે અને અત્યારે કેવું કે બઉ ખાસ તો સારા મુવી આવતા નથી જે જૂના કોમેડી સ આવે તે જ બધા જોઉ અમુક વાર ઉં
અ હા એ તો સાચી વાત છે કે જ પેલાનું જે હ્યુમર હતું અને જેન મતલબ જે રીતે કોમેડી કરતા તા તો એ એમાં મતલબ અલગ જ હતું એ મજા અને અત્યારે જે મતલબ એ ડાર્ક હ્યુમર વાપરે કે કશું બી જે કહી શકાય પણ એમાં એટલી પેલા જ જેટલી મજા નથી આવતી
હા એજ ને અને પેહલા કેવું કોમેડી મુવીઝ પણ સારા આવતા તા
હ હા એજ ને પેલા આપડે લઈ લો ધમાલ લઈ લો કા તો પછી ઢોલ લઈ લો અને, ખટ્ટા મીઠા ઘણા બધા એવા પિક્ચર હતા જે આપણને, મજા આવતી જોવાના હવે એ જે એક તો હજુ અલગ મુવી કરશે ને તો ભી આપણને એવી સેમ મજા નહી આવતી.
હા, એ એ પણ છે. અને અત્યારે કેવું કે એ બધા એક્ટર જે અત્યારે કરે છે, એમની બી ઉંમર થઈ તો કેવું કે લૂકસ એટલે આમ કેવું કે, થોડા અલગ દેખાય અને એમ એમની એક્ટિંગ, પણ આવે કેવું કે ઉંમર હિસાબે થોડી એમ બદલાઈ જાય છે.
હમ્મ, હા એ વાત સાચી છે કેમકે, નવા એક્ટર આવે છે એટલે પહેલા જેટલી કોમેડીમાં, હેલ્પફુલ નથી અને એક્શનમાં બી નહીં કહી શકું જેમ કે અક્ષય કુમાર હતો. તો એ કોઈ બી એક્શન સીન હોય તો એ જાતે પરફોર્મ કરતો, પણ અત્યારે તો બધા જેટલા બી એક્શન સીન છે એ વીએફએક્સમાં જ એડિટ થાય છે. એટલે આપણને પેલું સાંભળ્યું હોય ને કે ભાઈ અક્ષય કુમાર જાતે કરે છે અને પછ પછી એ સીન જોઈએ ને તો એ અલગ મજા આવે જોવાની કે એને જાતે પરફોર્મ કર્યો છે.
હા. એ તો વાત સાચી અને અત્યારે તો, એનિમેટેડ મુવીઝમાં કેટલા બધા આવે છે. એ સ્પાઈડરમેન એ બધા માર્વેલ વાળા પણ અત્યારે બધા, બહુ આવે છે. મુવીઝ તો એ બધા માં તો સારું કામ કર્યું છે.
હ હા એ તો હું માનીશ કે, સારું કામ છે એમાં અને આપડા જ દેશમાં જોઈએ તો હનુમાન કરીને જે વેબ સિરીઝ આઇ છે. એનિમેશન વાળી એમાં બી મતલબ એમને સારું એવું કામ બતાયું છે. ભલે ને આખું વીએફએક્સ રહ્યુ પણ જે સ્ટોરી, કહેવાની રીત છે જે રીતે પરફોર્મ કર્યું છે એ બધું મજા આવે છે જોવાની એમાં,
હા અને કેરેક્ટર્સ પણ એવા રિયલ લાગે અંદર બધા, મૂવીમાં કે એમ એવું લાગે ને કે આ વી એફ એસમાં છે. એકદમ રિયલિસ્ટિક જ બધા કેરેક્ટર છે.
હા એજને, તમારે મતલબ બીજી કઈ હોબી છે?
મને પેઇન્ટિંગ કરવાનો પહેલેથી શોખ છે. પેઇન્ટિંગ કરવી ગમે, અમુક વાર તો, અહ કુકિંગનો થડો ઘણો શોખ છે તો સ્ટાર્ટ કુકિંગ ટાઈમ હોય તો નગ નબ પણ હોય.
અહ હા, એ તો પેઇન્ટર નું તો પેલું કેવાય ને કે, અ શું કેહેવાય સ્કેચમાં તો રંગ પૂરે પૂરે પણ બીજાની લાઈફમાં બી રંગ પૂરી દેતા હોય.
હા, એ મે બહુ સંભાળ્યું છે.
હા.
એટલે કેવું કે પેલા પેલેથી જ, પેલ કેવું પેલા થોડું થોડું વગડ વગડ પણ, પછી હું ફ્રી ટાઈમમા પેઇન્ટિંગ કર્યા કરે, કર્યા કરે બધું જાતે ને, સારા એવા પેઇન્ટિંગ, કેન્વાસ પેઇન્ટિંગ પણ બનાવુ છુ હું પણ, એવા બધા પેઇન્ટિંગ છે.
હા, એ તો વાત સાચી કે કોઈ બી વસ્તુ શીખવી છે તો તમારે થોડું યોગદાન અને થોડો ટાઈમ તો આપવો જ પડે તમે પેલાથી જ કોઈ માસ્ ટરે નથી બની ગઈ તા તમે જેમ શીક્શો, ભૂલો કરોશો એ ભૂલો માંથી શીખશો એટલે નવું જાણશો એવીજ રીતે પરફેક્ટ થવાય છે.
હા, એટલે જ, ને તમારે કઈ હોબી સે?
મારું તો માનું છું કે મને તો ક્રિકેટ રમવું જ ગમે છે અને બીજું તો નાની મોટી તો બીજી ઘણી હોબીસ હોય. જેમકે ટ્રાવેલિંગને એવી બધી.
શું?
એમ કેતો અતો કે ક્રિકેટ રમવાની એક મારી હોબી છે. કે જે કોઈ બી મતલબ આખા દિવસનો થાક હોય પણ બેટિંગ કરી નાખી, કે બોલિંગ કરી નાખી, તો આખા દિવસનો થાક ઉતરી જાય. મેન્ટલ સ્ટ્રેસ જે બી હોય એ જતો રહે અને આમ એકદમ અ આનંદ આઈ જાય.
હા એ તો છે અને તમે જેમ કીધું ક્રિકેટ મોસ્ટ ઓફ ધ બોયઝ ને આ હોબી બહુ સારી એમ બહુ જ એને ક્રિકેટ પ્રત્યે હોય છે લગાવ. કે આમ થોડી વાર પણ ક્રિકેટ એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય અને બધો સ્ટ્રેસ જતો રહે.
હા, હા, બોઇસ નું તો ને તો કેવું કે નાનપણથી જે એક સપનું હોય છે એમનું કે એક ક્રિકેટર જ બનવું છે.
પણ પછી તો એક કે એ કેવું છે એ સપનું છે એ પૂરું થવાનું નથી આપડે.
હા એ પણ છે પણ હવે એ તો આપડે ડ્રીમ પર તમે બની શકો ક્રિકેટર પણ એમાં કોમ્પિટિશન પણ એટલી જ
હા, કોમ્પિટિશન બી એટલી છે અને તમારે ડેડિકેશન બી એટલું જોઈએ. તમે અત્યારે આપણે કેવું કે મતલબ થોડી વાર રમીએે ને કોઈ બી વસ્તુ થોડી વાર કરીએ ને તો મજા આવે પણ કોઈ બી વસ્તુ તમારે રોજ કરવાની છે જેમ કે આપણે ઓફિસ વર્ક લઈ લો. કા તો કોઈ બિઝનેસ લઈ લો આપડે રોજ કરવાનો હોય ને તો પછી કેવું કે આપણને થોડા ટાઈમ પછી કંટાળો આવવા લાગે. એવી જ રીતે હું ગેમનું બી કહીશ ઘણા લોકોને કેવું કે વધારે રમવાનું હોય વધારે પ્રેક્ટિસ કરવાનું હોય ને એટલે કંટાળો આવવા લાગે. એટલે તમારે જો પ્રોપર ક્રિકેટર બનવું છે તો ડેડિકેશન પેશન હોવું જોઈએ તમારા અંદર.
એ તો તમારી સાચી વાત છે અને અત્યારે તો કેવું કે તમે હોબીને લઈને થોડું આગળ વધો તો તમે સક્સેસફુલ બની શકો પણ એના માટે મહેનત બી તમારે એટલી જ કરવી પડે.
હા, એ એજ વસ્તુ છે ને અત્યારે લોકોનું કેવું કેવા મતલબ કેવી રીતે મે કરે છે ખબર કે નોકરી તો કરે જ છે પણ સાથે સાથે એમની હોબીઝ કા તો પેસન કરીને પેસનમાં ધ્યાન આપીને બી સારું એવું અર્નિંગ કરે છે. એ કેવું કે મતલબ ઓફિસ થી આવ્યા પછી પેશન ફોલો કરે કોઈ બી અમે ઘણા લોકો એવા જોયા છે. કે નોકરીથી આયા પછી પેશન હોય એમનું કુકિંગ નું કે કશું વસ્તુ બનાવવાનું તો એ સ્ટ્રીટ ફૂડમાં એ મતલબ બનાવતા હોય છે અને સારું એવું અર્નિંગ પણ કરે છે.
હા એજ ને અને હું જ્યાં રહઉ છું ત્યાં તો રાજામાંથી લાઈન લાગી જાય કે બધા છે ને ગાડીઓ એ વોફ હોય પછી ખાનું અલગ અલગ પેનકેક્સ પછી બ્રાઉની પછી અમુક વાઈ જ્વેલરી બધું લઈને એ લોકો સેલ કરે છે કે ગાડીની અંદર જ બધું રાખે એટલે કોઈ દુકાનની બી જરૂર નહી કશું જરૂર નહી અને ત્યાં ભીડ પણ એટલી બધી હોય
હા એ જ ને જેમ કે આપણે મતલબ તમે કીધું કે ટીવીથી મને આનંદ આવે છે મેં કીધું મને ક્રિકેટ થી આવે છે એવી રીતના એવી રીતના તે ઘણા લોકોને કુકિંગ થી આવે કા તો પછી જ્વેલરીની આઈટમ બનાવતી વખતે આવે અને એવી રીતે જો તમે તમારા હોબીઝ થી અર્નિંગ કરી શકો છો. કા તો કઈક શીખી શકો છો તો એ સારી બાબત કહેવાય પણ પછી તમે તમારી હોબી ને ઊંધી મતલબ રોંગ ડાયરેક્શનમાં લઇ જાવ છો તો એ વસ્તુ ખૂટી પડે
હા એ તો વાત સાચું તમારી એટલે તમે હોબી હવે આપડે સારી હોય એ સારું જેટલી હોબી તમારી કે આમ સારા કામમાં વપરાય
હા એજ ને કેમ કે તમે તમારી હોબીસ કે કોઈ હેબિટ હોય એ ફોલો કરો છો તો એ સારું કહેવાય પણ તમે હોબીઝ એવી બનાવી છે જે મતલબ બીજા લોકોને નુકસાન કરે છે. તો એ સારી વાત ના કેહેવાય ને
હા હા એ તમારી સાચી વાત છે કે આપડે હોબીસ એ યાદ રહે કે એ આપ યાત્ર આપડા ને કેઉ કે આપણને આનંદ લે આપે માઇન્ડ ફેશ થાય એ કરવા એ કામ કરવાથી પણ એવું હોબીઝ જેવી હોય કે બીજાને નુકસાન આવે તો એવી હોબીઝ વગેરે ના હોવી જોઈએ એમ.
હ હા અને કેવું કે આપડે હા હોબીસ છે તો આપડે ફોલો કરી કોઈ બી તો આ આપણને બી મેન્ટલ સ્ટ્રેસ ના થવો જોઈએ કે કોઈક દિવસ આપણે ક્રિકેટ રમવાનું છે બરાબર તો એક દિવસ ના રમ્યા તો અમુક લોકો સ્ટ્રેસ લઇ લે કે ભાઈ કેમ મારે તો રોડ રમવું જ છે. તો એવું જરૂરી નથી કે તમે ડેલી લાઈફમાં ફોલો કરો પણ કેવું અઠવાડિયે મહિને બી કરી શકો છો.
હા તમારી વાત સાચી
હા સારું ચલો પછી
હા.
હા.